હ
હલો હમ.
હા કેમ છો?
મજામાં છીએ તમે બોલો.
બસ મજામાં.
હમ.
હા.
શું કરો છો તમે?
બસ મ્યુઝિક સાંભળતી હતી સંગીત.
એવું અત્યારે કયા ટોપિક પે વાત કરવાની છે બોલો
હા એજ આપડે મ્યુઝિક અને તેનું મડ કે કેવું મ્યુઝિક છે આપડે એના ઉપર ડિપેન્ડ કરે
હ હમ
કે અત્યારે આપડણે જોઈએ છીએ કે આપણેે મૂડ ઉપર આપણેે મ્યુઝિક સાંભળતા હોઈય છીએ કે મ્યુઝિક સંગીતનુંું એક અલગ જ એનું રૂપ છે
હા
હા કે આપને અ અને મ્યુઝિક સારું મોડ હોય તો આપડે ડીજે વાળું મ્યુઝિક આપને સારું લાગે છે ને થોડુંક મૂડ ખરાબ હોય તો અ અચ્છા સાઉ સેડ સોંગ પણ મજા આવે છે સાંભળવાની અમુક વાર સંગીત થી પણ આપડું મૂડ સારું થઈ જાય છે
એવ સારું હારું
હા હા
અચ્ છે
કે તમને શું મ્યુઝિક ઉપર તમને ક્યાં મ્યુઝિક ગમે છે સાંભળવા વધારે
અમે કોઈ ગામ જાય છે ને ગાડીમાં ફોર વ્હીલરમાં હલો
હા હા
ફોર વ્હીલરમાં ગામ જાય છે ત્યારે અડધો કલાક સારું વજાડાનું અડધો કલાકથી હો કે પછી આપણી કેપેસિટી નથી એ મ્યુઝિક વગાડવાની
હા કેે
હમ
એટલે મ્યુઝિક વધારે ના સાંભળી શકો એમ
હા એવું એજ છે અડધો કલાક હારા હારા ગાના વાજડી લેવાના પછી ડાયરેક્ટ મ્યુઝિક જ બંધ કરી મૂકી દેવાનું ના તો પછી ખાલી ભગવાનના ગાના ચાલશે એનામાં
હા એ પણ એક મ્યુઝ એક સંગીત જ છે ને એ એ એવું નથી કે મ્યુઝિક એટલે બસ આપણા. જે બોલિવુડ ના જે કઈ ગીતો હોય એ. કે ગુજરાતી ગીતો હોય એ નહી આપણે મ્યુઝિક એટલે સંગીત એટલે. ભજન પણ આવી જાય કીર્તન પણ આવી જાય અમ જે કઈ આપડે અ ભગવાન ના ગીતો હોય એ પણ આવી જાય એમ
હમ
કે અમુક ગીત આપડે સંગીત સાંભળીએ તો આપડું મન શાંત થઇ જાય ભગવાનનું અમુક અમુક ગીત એવા આવે છે.
હા.
અમુક આરતીઓ એવી આવે છે કે જે આપને મજા આવે સાંભળવાની.
એજ છેને.
હા. ગીત તો સંગીતનો મતલબ જ અ ઈ છે કે. અમ. એવું નહી કે આપડે બોલવુડના ગીતો બધા ડીજે વાળા ગીત તો બધા એવું નહી સંગીત એટલે અલગ-અલગ પ્રકાર હોય એના.
હા હા કોઈ વાંધો નથી.
હા.
બોલો હું કરો છો હવે તમે.
હા બસ જો મ્યુઝિક સાંભળતી હતી.
એવું અમે બી એજ કરતા હતા હવે ગોડ. તે હતા તો રીલ જોરા હતો હતા રેલમાં મ્યુઝિક આ ગયો હતો.
હા આ રીલ પણ એક કેનો ભાવ ભજવે છે કે આપણું જેવું મૂડ હોય એવી રીલ્સો આવે છે. એના એવા ગીતો આવે છે.
હમ્મ.
હા.
એ છે ને રીલવી એક આપડું એ છે પિક્ચર ની જેવું જ છે ઉપર વષતો જાઓ. ઉપર કરશો તો તેટલું જેટલું ઉપર કરશું તેટલું જ આવશે ને તો પછી તેને તે જ વાંગશે.
હા.
અચ્છા. હું કરો છો તમ બીજું હોય.
હા બસ સારી આ જો.
એ.
હમ્મ કામ કરવાનું. કામ કરવાની મજા જ છે કે કામ કરતા રહો ઘરનું કામ કરી. પણ તો એ મ્યુઝિક ચાલુ હોય તો મજા આવે કામ કરવાની.
હા એજ છે ને બધા લોકો કામ કરે છે. ને ત્યારે મ્યુઝિક જેવા મ્યુઝિક વગાડવાના. મ્યુઝિક જ વગાડવાના.
હા. મ્યુઝિક થી મૂડ સારું રે છે.
હા એ જ ખાસ કરીને છોકરાનું જ મોવઝકથી મૂળ સારું રહે.
હા.
છોકરા ને નઈ. છોકરા નહી જોતા આટલો બધો મ્યુઝિક.
હા છોકરીઓને પણ શોખ હોય મ્યુઝિકનો. એ તો છોકરીઓ ઘર ના કામ કરતી કરતી પણ મ્યુઝિક સાંભળતી હોય. .
હમ એવુ
હા.
એજ છે, ને
હા એને કચરું કાઢવું હોય તો પણ મ્યુઝિક જોઈ એને. અ વાંસણ કરવા હોય તો મ્યુઝિક જોય.
હા અમારી ઘરમાં એક છે એવું મારા બેન છે એક. નોની ભાઈ બંધ છે. એ ભી હવે લખવાનું હોય તો. એરબડ્સ આવે ને આપણા પેલાં એરબડ્સ એને લઈને બેહી જાય છે.
હા.
બા બદા કો કોન કંઈ બી બોલો તમે મારું મ્યુઝિક ખરું અને મેં બોલું
હા.
એ
એની એક અલગ જ મજા હોય છે.
એ છેવું કરો છો ભાઈ તમે બીજું
હા કઈ નહી હુ સંગીત સાંભળવાથી હા હલો
બોલો ને શું કરો?
હા કઈ નહી શું આર્યા
મ્યુઝિક સાભળતી છે.
હા.
કયું મ્યુઝિક સા અ સામોછો, તમે?
હા અત્યારે હમ શુ કેવાય એજ તારે યાદેય ની આવે ભૂલી ગેય
હા, બુજી ગઈ તમે ખરે અ હંભાળતા તા મ્યુઝિક.
હા અમારે આખો દિવસ મ્યુઝિક ચાલુ જોય
એવુ
હા.
આખો દિવસ મ્યુઝિક ચાલે છે, પછી તમને કશું નામ ભી નહી ખબર કે તમને?
પણ હા પણ કયુ ચાલતું તો ઈ નથી ખબર અત્યારે પંજાબી ચાલે છે, ઈ મને ખબર નથી પડતી પંજાબમાં
પંજાબી સોંગ વગાડે છે, બાપ રે તમને હું મહારાષ્ટ્રના આપડા ગુજરાતીના તેના સોંગ કમી પડે છે. હે તો પંજાબના સોગ ગમે સૌ
રાતી એ એમાં એવું છે, કે જો જોબમાં સાથે જોબ કરતા બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએ થી આવેલા છે, તો અલગ અલગ પોતપોતાની ડિમાન્ડ હોય એ ચલાવતા હોય
બે મનિટ થામ બો હા બેન હમ હાલો.
હા બોલો
હા ભાઈ બન નો ફોન આય તો હવે હા ભાઈ બહેન ન તો એ કેહેતા હતા કે આવ ક્રિકેટ રમવા
હા તો જાવ મ્યુઝિક સાંભળતા સાંભળતા
હા એજ કરો છુ ને પછી મ્યુઝિક જ સાંભળતા સાંભળતા જાઉ છું એવ શું કરો છ.
હા. કઈ નહી જો.
એવું.
શોબ ઉપર હતા.
એવું
હા.
હવુ હારું છે. હોવે બી જો હમ. મ્યુઝિકના શોકીન છે, તમે
હા.
કેવું બરોબર.
હા.
એવ. હા.
મ્યુઝિક તો એમ પાછુ. એ ઈયરબર્ડ્સ લગાવીને વધારે સંભળાય એને પછી કાન ના તકલીફ થઈ જાય.
એ બી છેય કારણ તો. ક્લક થઈ કે પછી એ પડદા ફાટી જવાના પછી આપણે એ ડૉક્ટરની. જુડીે જૉ.
હા.
હા. વ્ છેેને.
હા.
હા હા હા હાા ચાલશે ચાલશે ચાલો પછી ટાઈમ પતી ગયો છે. હલો.
હા હજી બાર છે ત્રીસ સેકન્ડ.
ઓકે ઓકે બોલો તમારી મ્યુઝિકમાં. હા કેવું ડીજે વાળું સામેો છો કે સાધુ સામો છો.
બધું મિક્સ મૂડ ઉપર ડિપેન્ડ. હા.
ક માું અન બાબંધંત જલા હા. હલો.
કઈ નઈ સારું ચલો તમારી જોડે વાત કરીને મને સારું લાગ્યું. હા સરારું ચલો મૂકું બાય.
ચાલશે ચાલશે સુંધ. હા હા હા કશું વાંધો નથી મકો.
એહા. મૂકુમ.